કેમ છો? મજામાં.
બધું સારું છ
હા બધું સારું છે આપડે આપણે આજકાલ જોઈએ તો છોકરાઓ વાંચનમાં બિલકુલ રસ નથી દાખવતાં અને મોબાઈલ અને ટીવી જ જોયા કરે છે તો શું કરવું જોઈએ?
સાચું સાચું કીધું તમે, જે તમે કે છે ને કે છોકરાઓ વાંચે નહીં આખો દિવસ ટીવી જ જોયા કરે છે હમણે જ આમ કેવું છે હમણાં સમર વેકેશન પયતું છે તો આ લોકો છોકરાઓ શું કર્યું, આખો વેકેશનમાં બસ રમવામાં કાયઢુ છે. અને ટીવી જોવામાં કાઢયું છે યા તો પછી એ લોકો મોબાઈલ લઈને બેસે છે તો એ લોકોનું વાંચવાનું એમ કેઉ ને તો ભણવાના સાથે એકદમ કેને કનેક્શન તૂટી ગયું છે ને એમાંથી ઉપર એ લોકો વાંચે નહીં. તો એ લોકોનું આઈ ક્યુ ક્યાંથી સ્ટ્રોંગ થાય એ લોકોને અલગ-અલગ બધા શબ્દો હોય એ ક્યાંથી યાદ થાય? તો આપણે વાંચે નહીં તો આપણને એ બધા શબ્દો નહીં આવડે, હવે આજકાલનાં છોકરાઓ તો શું કરે કે અ ભણવાનું કઈ બી ક્વેશ્ચન હોય કે કોઈ અ ટીચરે કંઈ આયવું હોય હોમવર્ક તો શું કરે? ગૂગલ પર જાય અને સીધું-સીધું એ લોકો આન્સર્સ ના કાઢી નાખે છે આપણે કેવું કરતાં કે આપણે અ લાઈબ્રેરીમાં જતાં તો લાઈબ્રેરીમાંથી આપણે અલગ-અલગ પુસ્તકો કાઢતા તા એ પુસ્તકોમાંથી આપણે બધું અન્સર ગોતતા તો એક આપણને એનાથી આપડી અલગ-અલગ બુક્સ બી વંચાઈ જતી અને આપણા કેટલા બધાં વર્ડસ આપણે યાદ બી થઈ જતાં, સાચું કીધું કે નહીં?
હા હા, પુસ્તકો તો આપણા જીવનમાં ખૂબ જ એનું મહત્વ છે કારણ કે આપણેે વાંચન કરીએ તો જ આપણને નવું-નવું જ્ઞાન મળે પછી આપણી ભાષા સમૃદ્ધ બને, આપડી વિચાર શક્તિનો વિકાસ થાય પછી અલગ-અલગ વિષયોની માહિ તી મળે જુદા જુદી ભાષાઓ શીખવા મળે, આપણી વોકાબ્યુલરી વધે અને આપણું વાંચન સારું હોય તો જ આપણી વિચાર શક્તિ પણ ઘટે અને આપણે આજકાલ જોઈએ છીએ કે દરેકને ઊંઘ ઓછી આવે છે પછી સ્ટ્રેસ રહે છે તો જો આ પડે વાંચન પ્રત્યે રસ દાખવીએ તો આવું બધું ઘટાડી શકીએ, બરાબર ને?
બરાબર બરાબર એટલે છોકરાઓ જે આપણે નાનીથી એ લોકોને છે ને વાંચવાની આદત પાડવા જોઈએ, જ્યારે કે છોકરાઓ શું કરે છે મારું જ છોકરું મેં કહું છું એને એમ કહું કે વાંચવા બેસ, થોડુંક લખો. હજી નાનું છે છોકરું પણ હમણાં જે એક નાનાં-નાનાં વર્ડ બી એ વાંચે તો એને યાદ થશે કે એનાથી જ એ વર્ડ બધાં યાદ કરી કરીને એક મોટું વાક્ય એ બનાવી શકે તો એના માટે એને વાંચવું જરૂરી છે ભલે એ બે શબ્દનું વાંચે કે પછી ત્રણ-ચાર શબ્દ વાંચે પણ એને રોજ એ વસ્તુ વાંચવાથી એને એ આગળ જતાં કામ લાગે અવે આપણે જોઈએ ને મેં જેવું કીધું કે છોકરાઓ શું કરે? ગૂગલમાંથી સીધું વાંચી લેય છે તો એ લોકો લોકો એ શું કે મહેનત જ નથી કરવા માંગતા સીધું-સીધું જે મળે છે ને એ જ એ લોકો ઉચકીને અન્સર આપે એટલે ટીચરને બી ખબર તો હોય જ છે કે આ છોકરું એ ઈન્ટરનેટ પરથી અન્સર કાઢ્યું છે તો આનાથી એનો જ નુકસાન થાય છે, ભલે ટીચર માર્ક્સ આપવું હોય એટલે ટીચર માર્ક્સ તો આપી જેય છે પણ એનાથી એજ પાછળ રહી જાય છે જ્યારે બીજા છોકરાઓ જે બુકનું માધ્યમથી વાંચતા હોય એ લોકોને એ વિચાર શક્તિ બી સારી હોય છે. એ લોકો અલગ-અલગ કોમ્પિટિશનમાં બી આગળ રેય છે તો એને બધું શેનાથી થાય છે આપણે અગર વાંચતા હોય તો આપણે જોઈએ છે સ્કૂલમાં કેટલા બધાં અલગ-અલગ જાતનાં કોમ્પિટિશન થાય છે ને અલગ-અલગ હવે તો એ બી હોય છે. કે અલગ-અલગ આપણે ભાષામાં બી થતા હોય છે તો એવું જરૂરી નથી કે ખાલી આપણે અંગ્રેજી જ વાંચવી હોય છે, આપણે ગુજરાતી, હિન્દી પછી જે બીજા તમારી ભાષા હોય જે લોકો હોય છે એ પણ ભાષામાં એ લોકો વા વાંચી શકે. એટલે એનાથી એ લોકોની પોતેની બી માતૃભાષા બી મજબૂત થાય અને જેમાં ભણતાં હોય એ બી મજબૂત થાય, સાચું કીધું કે નહીં?
હા, કારણ કે આપણે જો બીજી બધી ભાષાને સારી રીતે શીખવું હોય તો માતૃભાષા શીખવી તો બહુ જ અગત્યની છે કારણ કે આપડી માતૃભાષા જો આપણને સારી રીતે આવડતી હોય તો પછી બીજી ભાષાઓ ઉપર તો સીધે સીધું પ્રભુત્વ આપણે મેળવી શકીએ. અને આપણે જોઈએ કે જે બાળકો સ્કૂલનું જ વાંચન નથી કરતાં તો પછી આપણી જે સંસ્કૃતિ છે આપણો ઈતિહાસ છે એ વિશે જાણકારી એ લોકો કેવી રીતે મેળવશે મતલબ એ લોકો જે ભણ ભણતર પૂરતું જ મર્યાદિત શોધીને સર્ચ કરીને લખે છે બાકી અન્ય પુસ્તકોનું વાંચન તો કરતાં જ નથી અને ધાર્મિક પુસ્તકો તો ખબર કદાચ ના જ હોય ઘણાં બાળકોને કે આપણા હિન્દુઓનું ધર્મ પુસ્તક શ્રીમદ ભગવદ ગીતા છે એની અંદર કેટલા શ્લોક કો છે પછી આપણા જીવનમાં જે બધી વેલ્યુઝ હોય, મૂલ્યો હોય કે કઈ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવાનું? એ તો એમને જ્ઞાન જ નથી તો એવા સંજોગોમાં શું કરી શકાય એટલે વાંચન માટેનું કેળવણી તો બાળ કોને આપવી જ જોઈએ તો જ એમાં સુધારો આવશે.
એકદમ સાચું કીધું ધર્મ પુસ્તક આપણા હિન્દુ ધર્મમાં બહુ જ જરૂરી છે એટલે જરૂરી તો એમ ના કહેવાય પણ એ લોકોને એનું જ્ઞાન હોવા જોએ તો મેં કહું છું ને મારો બાળક હ મેં આપણે રોજ દીવો કરીએ ને તો દીવાના ટાઈમ પર એને મેં રોજ છે ને હનુમાન ચાલીસા બોલાવું તો એને એ ભલે વાંચતા ન આવડે પણ એને હનુમાન ચાલીસા થોડી થોડી ભલે એ એની બોલીમાં બોલતો હોય છે પણ એને યાદ થઈ ગય છે તો એક રીતે આપણે એ લોકોને આપણા સંસ્કૃતિને આપણે જ્ઞાન આપીયે છે તો આનાથી શું થાય કે એ લોકોની અ ભગવાન પ્રત્યેની જરાક શ્રદ્ધા વધે તો એ લોકોમાં થોડાક સારા ગુણ આવી શકે એ બધું બી વાંચવામાં હોય છે પણ છોક છોકરાઓ વાંચવા નથી માંગતા એ લોકો ઘણું શું કે અ સાંભળવામાં કરે છે તો આપણે એવું બી નથી કે પુસ્તક વાંચો જેમ કેઓ પણ એ આપણે અ આજકાલ તો ઓનલાઈન એ બી મળે છે કે આપણે એ સાંભળી શકીએ તો એ સાભ સાભળવાથી બી કોઈને એવું થાય કે એ લોકોની જ્ઞાન વધે તો એ બધું આપણે કરવું જોઈએ અને આજકાલનાં છોકરાઓ માટે તો ખૂબ જ જરૂરી છે એ લોકો મોબાઈલ આખો દિવસ જોતાં હોય, ટીવી આખો દિવસ જોતાં હોય જે લોકો બહાર નથી જતાં. તા રમવા માટે અને ટીવી અને મોબાઈલ જોવાથી એ લોકોની શરીર પર ખૂબ ખરાબ અસર થાય છે તો આ બધું એ લોકો જો વાંચતા હોય તો એ એ લોકોની જીવનમાં બૂક આગળ જઈને જરૂરી છે કોઈ ઈન્ટરવ્યૂ આપવું હોય કોઈ કોમ્પિટિશન માટે હોય, કોઈક બીજી સ્કૂલમાં જવું હોય એ લોકો તો એ બધું એ લોકો વાંચશે તો એ લોકો કોઈ અ જગ્યાએ કઈ પૂછતાં હોય તો એ લોકો પાસે જ્ઞાન હોય તો જ એ લોકો આગળ પડીને એ કરી શકે તો આ વાચ તન અને પુસ્તક આપણે જે કેયેને એ બહુ જ જરૂરી છે અને એવું નથી જેવું મેં કીધું કે આપણે હવે તો ઓનલાઈન લોકો છોકરાઓ વાપરે છે પણ એ સારી રીતનાં વાપરતાં હોય ને તો એ લોકોને એનો ફાયદો થાય એ લોકો ખાલી આ આખો દિવસ ગેમ રમે તો એનું નુકસાન થાય છે તો આપણે ઓનલાઈન જે હોય કે આજકાલ કેટલી બધી વેબસાઇટ હોય છે જેના ઉપર ઓનલાઈન પુસ્તક મળે છે એ બી એ લોકો વાંચી શકે એવું જરૂરી નથી કે લાયબ્રેરીમાં જ જઈને વાંચવું પણ એક લાઈ બ્રેરીમાં આપણે સામે વાંચતા હોય અને મોબાઈલથી વાંચતા હોય એનો ફરક પડે છે તો આપણે અ સારી રીતનાં વાંચવું જોઈએ તો મેં તો મારા છોકરાને હવે ધીરે-ધીરે છે ને એ આદત પાડું છું કે રોજની એને બેથી ત્રણ વર્ડ તો એને આપી જ દઉં છું વાંચવા તો એનાથી છે ને એનું વાંચવાનું મજબૂત થતું જાય છે તો એને આગળ જતાં થોડીક કદાચ મુશ્કેલી ઓછી પડે અને આપણામાં તો સંસ્કૃત તો અવે ભૂલી જ ગયા છે છોકરાઓ એને આજ કલ સ્કૂલમાં બી સંસ્કૃત નથી હોતી જેકે તો આ સંસ્કૃત બી આવવા જોએ તાકી છોકરાઓને ધર્મ પુસ્તક વાંચવામાં આસાની થાય તમે તમને શું લાગે એવું?
હા હા, ધર્મ પુસ્તક તો એ લોકો એ વાંચવા જ જોઈએ કારણ કે આપડી સંસ્કૃતિ શું છે? આપણા ધાર્મિક પુસ્તકો ઘણા બધા છે જેવા કે ભગવદ્ ગીતા હોય, પદ્મપુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ કે જેની અંદર જીવનમાં જે મુશ્ કેલી આવે છે એમાંથી કેવી રીતે બહાર નીકળવું, કેવી રીતે લડવું? કેવી રીતે સારા અ મૂલ્યોનું અંદર સિંચન કરવું એ બધી જ વસ્તુઓનો એમાં સમાવેશ થાય છે તો એના માટે શરૂઆત આપણે આપણાં ઘરમાંથી કરવી જોઈએ આપણા ઘરમાં નાની એવી લાઈબ્રેરી બનાવી. જોઈએ પછી એમાં જે વડીલો છે અ દાદા દાદી હોય એ પણ ન્યૂઝપેપર વાંચે, ધાર્મિક પુસ્તકો વાંચે પછી સારી સારી વાર્તાઓ કે જેમાંથી સારાં સંસ્કારો મળતાં હોય, નૈતિક મૂલ્યો મળતાં હોય સૌથી પહેલાં તો બાળક ને રસ પડે એવા પુસ્તકોની એ લોકોને ટેવ પાડવી જોઈએ કે અકબર બિરબલની વાર્તા છે, પંચતંત્રની વાર્તા છે, હિતોપદેશની વાર્તાઓ છે આવી બધી મતલબ બાળકોને રસ પડે એટલે ધીમે-ધીમે પછી એ લોકો રસ લેતાં થાય અને બીજું બધું વાંચન કરવાની પણ શરૂઆત થઈ જાય અને એના ફાયદા વિશે બાળકોને જણાવવું જોઈએ કે લોકોની ભાષા સુધરે એ લોકોનાં જ્ઞાનમાં વધારો થાય અને વધુ વાંચન કરવાથી એટલે પુસ્તકો તો વાંચવાના જ છે શાળાના પણ બી જ્યાં બધાં પુસ્તકોનું વાંચન કરશો તો અભ્યાસમાં એનાથી પણ એ લોકો સારું એવું ઘણું સારું પ્રદર્શન કરી શકશે, બીજા કરતાં અલગ પડી શકશે અને એમની અંદર સચ્ચાઈ, પ્રામાણિકતા જેવા મોરલ વેલ્યુઝનું સિંચન થશે, આત્મવિશ્વાસમાં વધારો થશે એમનામાં સારાં એવા સંસ્કારો આવશે અને અભ્યાસમાં પણ રસ પડશે અને આપણે ઘરની અંદર એવા જે મહાન વ્યક્તિઓ છે અ સ્વામી વિવેકાનંદ છે એ લોકોના મહાન જે ચરિત્રો છે એ વાંચ વા જોઈએ એટલે જેનાથી બાળકોને આગળ વધવા માટેનું પ્રોત્સાહન મળે તો સૌથી પહેલાં શરૂઆત આપણે આપણા ઘરમાંથી કરવી જોઈએ અને બાળકોને આપણાં એરિયાની અંદર કશે બાળ સંસ્કાર કેન્દ્ર ચાલતા હોય જેની અંદર સંસ્કૃતનાં શ્લોકો બોલા તા હોય, ગીતાનું વાંચન થતું હોય, સારી-સારી વાર્તાઓ કહેવામાં આવતી હોય એવા સ્થળે પણ લઈ જવું. જોઈએ જેનાથી બાળકો અન્ય બાળકોને જોઈને પણ પ્રેરિત થાય અને આગળ વધે અને પોતાનો જીવન વિકાસ કરી શકે. કે સાચું ને?
હા સાચું કીધું, સારું તો ચાલો આપડે પછી કોઈ બીજી વાત પર વાત ચર્ચા કરશું હ.
આવજો.
અને શું કીધું?